તમને બે
હલો.
હલો.
હા અવાજ આવે છે.
હા આવે છે. મારો અવાજ આવે છે તમને?
હા આવે છે, આવે છે. કેમ છો?
બસ મજામાં.
તો આજે ઘણા દિવસ થયા. મને થીયું કે ચાલો તમારી સાથે એક નાના ટોપિક ઉપર વાત કરીએ. તો મરે તમને એમ પૂછવું હતું કે તમે જોબ કરો છો. અ તમારો નાનો બાબો છે તો તમે ટાઈમ મેનેજમેન્ટ આ બધૂ બધુ કેવી રીતે કરો છો?
એ તો સાચી જ વાત છે કે આ ટાઈમ મેનેજમેન્ટ કરવું બો જ એક અગત્યનું કામ છે. કે કે સવારે ઉઠે એટલે પહેલે તો બધાનું ટિફિન બનાવવાનું પછી જોબ પર જવાનું અને પછી આ પાછું આવીને બધું ખાવાનું બનાવાનું એટલું બધું આમ થાય છે ને કે કોઈક વાર તો એકદમ થાકી જવાય છે. પણ ટાઈમ એકજસ્ટ કરીને બી છોકરાને હું પછી છે ને સ્કૂલ થી આવીને શું કરું. કે એને ભણાવું બી છું એને થોડીક વાર મારી સાસુ છે તો એ થોડીક વાર એમને સંભાળી લે છે એટલે થોડુંક એમ કેવું ને કે ટાઈમ મેનેજ થઈ જાય અને એના પછી એને સુવડાવીને થોડુંક એને હોમવર્ક કરાવવાનું એ બધું બી કરી લઉં છું એટલે થોડું થોડું કરીને મેનેજ થઈ જાય છે પણ કોઈક વાર તો એટલો બધો કંટ્રોલ આવતોું હોય કે રોજનું એકને એક જ કામ કર્યા કરવાનું કંઈક આરામ જેવું આપણને મળતું નથી શું કેહો તમે
ના એકદમ સાચી વાત કેમકે હું પણ જોબ કરું છું અને આપડે બી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે બધું મેનેજ તો થાય છે પણ આજે મને એટલો બધો થાક અને કંટાળો લાગ્યો કે આ શું છે કેમ કે આપણે સવારે પાંચ વાગ્યા ઉઠા હોય અને પછી સેમ આપડે રસોઈ કરીને આવો આપડે બધું ઘરનું જે થોડું કામ હોય કપડા વોશિંગ મશીનમાં નાખીએ પછી રસોઈ ના વાસણ કરીએ કામવાડી નું બધું કરીને આવીએ તો ટાઈમ તો ક્યાં જતો રહી છે ખબર જ નથી પતી અને પછી ઓફિસ થી આવી છે તો પાછું સેમ બટ એટલે પછી મેં એમ વિચાર્યું કે આપડે થોડું પ્રી પ્લાનિંગ કરીએ તો આ જે આપણને થાક ને એવું લાગે છે ને તોું કદાચ પણ એમાં થોડી રાહત મળે કે અ આપડે સવારે શું શાક બનાવાનું છે તો આપણેે એનું પહેલે થી પ્લાન કરી દઈએ એને કાપીને રાખીએ તો શું સવારે આપડણે ખાલીને વગાડવાનું જ રહીએ પછી આપડા કઈ પાણીની બોટલ ભરવાનું હોય કે આપણા હસબન્ડ નું બી આપડે જો તૈયાર કરવાનું હોય તો આપડે એમનું બી બધું તૈયાર કરી દઈએ તો મને લાગે છે કે તો પછી આપણને જે અત્યારે કામનો જે આટલો બધો બોજ લાગે છે તે કદાચ આપણને થોડો ઓછો લાગે કામ તો કરવાનું જ છે પણ થોડું આપડે મેનેજમાં સારું પડે તમારું શું કેવું છે
સાચું સાચું કેહવ કે હું છે ને એક જ કરું કે સાંજની રસોઈ જેવી પતે ને એટલે બીજા દિવસનું જે સવારે રસોઈ બનાવવાનું હોય એ તૈયારી કરી દેવ જે બી કઈ સાફ કરવું હોય શાકભાજી હોય કે નાના મોટા કંઈ છોલવાનું હોય એ બધું હું તૈયાર કરી દઉં તો જ માંથી સવારે થાય છે કે કે આટલા બધા ટિફિન ત્રણ ત્રણ ટિફિન બનાવવાના હોય છે પછી એક તો કે હમણાં તો મારો બાબુ નાનો છે એટલે સ્કૂલ તો જાય છે પણ એનો ટાઈમ અલગ છે એટલે સચવાઈ જાય છે પણ એખાદ બે વરસમાં એ મારા સાથે જો જો તો થશે મારા સાથે જોબ પર ને એક જ ટાઈમ હોય તો એમાં બહુ ફરક પડે છે એટલે એને બી તૈયાર કરવાનો એટલે આપણે એટલું વેલું પાછું ઉઠવા પડે છે તો એ આપણે પહેલા તો રાતનો સમય આપણો સાચવવા પડે એને બી સુવડાવવાનું આપણે બી સુવાનું તો આ બધું મેનેજ જો કરીએ તો જ આપણાથી સવારે વેહેલું ઉઠાશે ફ્રેશ રહેશે નહી તો આખો દિવસ તો એટલી બધી એમ ગયો ને કોઈક વાર તો મને એમ એટલી બધી થાક લાગતી હોય કે હું જોબ પર હોઉં ને ત્યાં બી મને એમ લાગે કે હમણાં સુઈ જવા મળતું હોય ને તો કેટલું સારું લાગે એટલે આ બધું વસ્તુ છે આપણું ટાઈમને કેવી રીતના સાચવવાનું એ જ છે અને આજકાલના લોકોનું છે ને કેવું ને કે આપણે તો આટલા ન આપણે ટાઈમ કેવી રીતના સાચવવાનું એ આપણને શીખવવામાં આવતું પણ હવેના કેવું ને કે એ લોકોને ટાઈમ કેવી રીતના સાચવવાનો આ બધા યુવાઓને અને એ બધાને એ લોકોને ખબર જ નથી પડતી આખા આખા દિવસ એ લોકો મોબાઈલ લઈને જ બેસેલા હોય છે તો એ લોકોનો ટાઈમ ક્યાં પસાર થઈ જાય છે રીલ્સ જોતા જોતા એ ખબર જ નથી પડતી મેં તો કેટલા બધા બધા છોકરાઓ છોકરીઓને જોયું છે આખો દિવસ એ લોકો મોબાઈલ પર રીલ્સ બનાવતા હોય અને બીજું કોઈ કામ કરતા દેખાતા જ ને હોય શું કયો તમે
ના ના એકદમ સાચી વાત હવે હું તમને અમારા સ્કૂલ નો દાખલો આપું કે આપડે જે લોકો ના આપડે ઘરે બધું કામ કરીને આવીએ છીએ જે લોકો ના લગ્ન થઈ ગયા છે ઘરે સાસુ સસરા છોકરા હોય તો બી આપણે બધું મેનેજ કરીને ટાઈમ ઉપર પંચ આપણું રહી ના જાય એ રીતે આપણે કરીએ છીએ પણ જે આ છોકરીઓ જે છે જે એ લોકો ના હજુ લગ્ન નથી થયા એ લોકો આવી ને અ બોલે છે કે આટલું લેટ થઈ જાય છે અમારું હંમેશા જ અમારું પંચિંગ રહી જાય છે તો એ લોકોને મારે એજ પૂછવાનું કે તમે તમારે તો ધરે મમ્મી લોકો છે જે તમને હેલ્પ કરે છે તો પણ તમારેથી સમયસર કેમ નથી અવાતું તમારી નોકરી ઉપર આપડા જેવા કે તમે પણ કેટલા દૂર થી આવો છો અને બધું તમારા છોકરાઓ નું બધું કરીને આવો છો હું જો તો હું મારા મારા છોકરાઓ નથી ચાલો સાસુ સસરા છે તો આપણેે એનું બધું ખ્યાલ અને બધું કરીને આવીએ તો આપણી આટલી જિમ્મેદારી તો પણ આપણે બધું મેનેજ કરીએ છીએ કામ મેનેજ કરીએ છીએ તો આજની યુવા પેઢી કેમ એ વસ્તુ કરી નથી શકતી તે એક મોટો પ્રશ્ન છે એ લોકોને બિલકુલ એટલે બિલકુલ સમયની કોઈ કિંમત જ નથી આપડે આપડા સ્કૂલમાં પણ કેવાય યંગ બધી ટીચરોને જોઈએ છે એ તૈયાર થઈને એ લોકો આવી જાય છે પણ તે બી સમયસર નહી હંમેશા લેટ જ હોય છે એટલે એ થોડું ખોટી વાત કહેવાય
એકદમ સાચું તમે જે કીધું તે કે એ લોકો છે ને શું કરે મારા ખ્યાલથી તો એવું જ હોય છે કે એ લોકો જે મે કીધું ને આખો આખો દિવસ મોબાઈલમાં જ હોય છે એ લોકો આ બાર બર એક એક વાગ્યા સુધી મોબાઈલમાં પડી રહેલા હોય છે પછી એ લોકોને કામ શું કરવાનું એ ભાન જ નથી પછી એ લોકો સવારે કેવી રીતે ના વહેલા ઉઠી શકે એટલે આરામથી એ લોકો સ્કૂલ ના અ ટાઈમિંગ પ્રમ એના પહેલે થોડાક વાર પહેલે ઉઠે મમ્મી એ બધું ટિફિન તો તૈયાર કરી દીધું હોય એટલે એ લોકો એ ખાલી ફ્રેશ થઈને સ્કૂલે જ જવાનું હોય એટલે એ કેટલું એ લોકો માટે સરળ બની જાય છે તો બી એ લોકો એમ કે છે કે મારથી તો અવાતું નથી તો આ એ લોકો માટે પછી આગળ જઈને ખુબ જ એ વસ્તુ એ લોકો માટે બનવાની છે કે એ લોકોથી થી એ બધું વસ્તુ મેનેજ કેવી રીતના થવાનું એ લોકોને બહુ મોટું પ્રોબ્લેમ થશે કે હમણાં તો એ લોકો લગ્ન નથી થયા લગ્ન થાય પછી એ લોકો પછી એટલી બધી જવાબદારીઓ આવશે તો એ બધું એ લોકોને સાચવવાનું એ લોકો માટે ખૂબ જ પ્રોબ્લેમ થશે એ લોકોને તો આ ધીરે ધીરે હમણાંથી એ લોકો જો શીખે તો જ આપણને આગળ જઈને આપણને આગળ વસ્તુ સા ખ કામ પડે જે કે આપડે જયારે નાના હોય ત્યારે આપણને આપણા મમ્મી કેટલું બધું શીખવતા કે આ ટાઈમમાં આટલું કામ પૂરું થઈ જ જવા જોઈએ એટલે આપણને ખબર હોય છે કે ટાઈમ ટુ ટાઈમ આપડે કોઈ કામ કરીએ તો આપડે જ એ વસ્તુ મેનેજ કરી શકીએ તો આજ છે આપડુ ટાઈમ મેનેજમેન્ટનું વસ્તુ કે આજના યુવા પેઢી આ વસ્તુ કરી જ નથી શકતા એ લોકો આ મોબાઈલને છોડી જ નથી શકતા એ લોકો આજુબાજુ અ શું ચાલે છે એ લોકોને ખબર નથી હોતું તો એનાથી એ લોકોને બહુ જ આમ અ કેય ને આપડે કે વાંધો પડે છે કે આ લાાઈફ આગળ કેવી રીતના ચલાવી એ બહુ મોટું વસ્તુ છે લોકો માટે
ના ના એકદમ સાચી વાત આપણને તો કોઈ દિવસ આપડે કોઈ દિવસ તમને યાદ છે કે આપડે કોઈ દિવસ ટાઈમ મેનેજમેન્ટ ના વર્કશોપ આપડે અટેન્ડ કર રહ્યા હોય હવેની યુવા પેઢીઓ તો આ મોટા મોટા વર્કશોપ અને એવા બધા સેમિનાર એ બધું એ બી એક હવે કમાવાનો ધંધો થઈ ગયો છે એ એ લોકોને પણ ખબર છે કે આ યુવા પેઢીને ટાઈમ મેનેજમેન્ટ નું કઈ એટલે કઈ એ લોકોને નોલેજ નથી એને શું એનું મહત્વ છે તે નથી ખબર એટલે હવે એ લોકો આવા બધા વર્કશોપ એ લોકો ચાલુ કર રહ્યા છે કે જેમાં એ લોકો શીખવશે કે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનો આપણા સમયમાં હું કઈ હતું આપણેે તો આપણી મમ્મી ના એક ટકોરે આપણા બધા કામ થઈ જતા અને આપડી મમ્મી એ એકદમ આપણને વ્યવસ્થિત બધું શીખવેલું કે આટલું આમ કરવું જ જોઈએ તમારે આમ રસોઈ તમારે આટલા ટાઈમે પતી જવી જોઈએ તો જ તમારું તમારું ઘર સચવાશે તમારા વડીલો સચવાશે તમારા છોકરાઓ સચવાશે પણ આજકાલ ના યુવા પેઢીને તો મા બાપ નું કઈ સાભળવું જ નથી એ લોકોને એમ લાગે છે કે મા બાપ તો બસ ખાની બધી વાતમાં રોકટોક કરે છે એટલે એ લોકો માટે એમની બધી વાત છે ને એ લોકોને ગમતી નથી એ લોકોને કોઈ ટોકે છે કઈ પણ એ લોકો આ બધા સેમિનાર્સ અને વર્કશોપ મોટા મોટા પેલા નામ સાંભળી સાંભળી તે એ લોકો અને પછી એ લોકોને એમ થાય છે કે અમે તો કેટલું બધા વર્કશોપ અટેન્ડ કર્યા પણ એમાથી શીખ્યું શું છે એ તો એ લોકોને જ ખબર છે એ બે દિવસ એ લોકોને લાગે કે હા અમે કર્યું છે પણ પછી તો પાછળ લોકો એવાને એવા જ થઈ જશે
સાચું કેવું તમે જે હા બરાબર મારો મારું જ બાળકને મેં કહું ને કે આ ટાઈમ પર આટલું કામ થઈ જ જવા જોઈએ તો તો બી એનું હમણે થી જ આટલું મોડું આમ થઈ જાય છે કે મમ્મી શું આખો દિવસ મને બોલ્યા જ કરતી છે કેટલી ટાઈમમાં તારું લખાઈ જવા જોઈએ આટલી ટાઈમ જ તને રમવા મળશે આટલા ટાઈમ જ તને ટીવી જોવા મળશે પણ એ નથી સમજતું કે ટાઈમ ટુ ટાઈમ ચાલશે હમણાંથી તો એ આગળ જઈને એને કામ લાગશે કે ભણું કે સુધી હોવા જોઈએ એ બધું એને કામ લાગ ચાલો તો ફરી આપણે કોઈ નવા વસ્તુ પર વાત કરશું આવજો હા ને
આવાજો આવજો